કેમ છો?
મજા મે તમે કેમ છો?
બસ હું પણ મજામાં છું શું કરો છો?
બસ હવે સુતેલા ઉડ
શું વાત છે જમી લીધું
હઓ.
શું બનાવ્યું
અમે
હા અરે વાહ બડિયા બડિયા હા ગમે ને મને દાર ડોકલી ભાવે મે રાતના જ હા મેં રાતના જ બનાવી લીધા ઢોકળા
સાચી વાત તમે તમે કઈ રીતી બનાવતા હશો દાલ ઢોકળી
મેં તો તીખી બનાઉ
એવું અમારે તો મીઠી બનાવી
ના મેં તો તીખી મગની દાળને નાખીને પછી આટો બાંધી ને પછી એની બનાવ છું. તે ખીધું દળ ઢોકલી બનાવું છું. હલો હેલો
હા બોલો
હા એજમે જો ને શ્રાવણ આવવાનું છે તમે કરો.
અવાજ બહુ ઓછી અવાજ તમારી
એમ કહું છું હમણાં શ્રાવણ આવાનો છે શ્રાવણ ના ઉપવાસ કરો છો?
હા કરું છું ને સોમવારે સવારે સવારે હ પેલા પાંચ વાગે નાહી લોઉં પ ગરમું કચરા પોતે તા કરીને પછી પૂજા પાઠ કરવા મંદિરે જવું શંકર ભગવાનના મંદિરે બિલ પથર લાવું છું પેલો એક કાંઠાવાળો એક આવે છે ને ધતુરો કેહે છે અનેને ઓ બી શંકર ભગવાન માટે બહુ મહત્વપૂર્ણ કહેવાય એકી એક બિલ પથર ભી આવે છે. એનો પત્તો બી આવે છે ઓ બી આપણે પૂજા માટે બહુ મહત્ત્વપૂર્ણ કહેવાય છે. તો શ્રાવણના સામવાર કું સવારે વહેલીલી પૂજા કરવા જાઉં છું હું.
હા હા હું પણ જાઉં છું ને મને તો શ્રાવણનો તહેવાર ખૂબ જ ગમે છે.
હા અને આપડણે સાવણના સોમવાર કરીએ તો આપડણે બહુ શરીરનું કલ્યાણ કરે છે આપણા માટે બહુ સારું છે.
હા અને હું તો છે ને ગયા વખતે આખો મહિનો ઉપવાસ કરેલો આખો મહિનો મેં શ્રાવણનો ફ કરેલો મને તો શા મે તો હા હા મને મે તો લબ મહાદેવને ખુબ જ માનું છું મે બી મતલબ શ્રાવણ હોય ને એમ શ્રાવણ તો હોય ત્યારે કરું છું એમ બી છે ને સોમવારે સોમવારે મે મંદિરે જાઉં છું ભગવાનને જળ ચડાવું છું બ બેલપત્ર ચડાવું છું એમને પૂજા કરું છું અને શ્રાવણ આવે ને ત્યારે હું પણ સવારે વહેલી ઉઠી ને મંદિરે જાઉં છું ભગવાનને જલ અર્પણ કરું પૂજા પાઠ કરું છું મને ખુબ ગમે એ પૂજા કરવાનું ને એમ બધા માણસે હા એ ફસ છે ને હા આપડું હા હિન્દુ ધર્મ આપડે બધા એ છેને આ ઉપવાસ કરવો જ જોઈએ શ્રાવણ ખુબ જ બાવન બાવન મહિનો હોય
આપણે ઘરની બી આપણે રોજ કાયમ પૂજા કરો ને ઘરમે બી બધું તમે રોજ ના કરેને ભગવાનની પૂજા કરો છો ફૂલ લાવે ચડાવે ને એક તમે કાનાજી આવતા કૃષ્ણ ભગવાન બી તમે લાવો તો લાલ લો કેય બી આપણે સ સારું ઘરમે લાભદાયક છે કાનાજી કહે ને
હા મેં તો પૂજા પાઠ કરું જ છું મને તો મતલબ કઈ ઘણા લોકો હોય છે પૂજા પાઠ નહી કરતા હોય છે. ભગવાન ના માનતા ના હો છે હ
પાંચ ફુટ ટ ક
હા ઘણા લોક પછનેમ શું કરે છે પૂજા પાઠ નહી કરે એમ કે શું કરવાના પૂજા પાડ ભગવંત તેમજ
ના ના ભગવાન તો પેલા આપણે ઘરમાં ભગવાન જોઈએ ભગવાન ન આપણે મન શ્રદ્ધા રાખ જો મારે એવું કરવું જ છે ભગવાનની પૂજા કરવી છે તો તમારે તમે એક દો દિવસ તમે મંદિર જાઓ ને તમારા જાતે પોતાનું મન થઈ જશે અરે બાપુ વેલું માર નાવાનું છે મારે નાવાનું છે. પૂજા કરવા એવું તમારે થઈ જશે મનમે
હા.
તમે એવું જ કરજો મારે તો પૂજા નહીં કરવાની નહીં કરવાની તો તમારે સારી જિંદગી તમારે એવું જ થશે
ન એવું નહીિ કે ચાલ તને પૂજા પાઠ મંદિરે નહી જવાતું હોય તો કઈ નહી પણ ઘરમાં જે તમારે ભગવાન છે એમની તો પૂજા કરો તમે ડેલી છે ને હું તો મારું તો ફિક્સ જ છે સવારે ઉઠું ને ત્યારે નાહી ધોઈ ને પેલા તો ભગવાનની પૂજા પાઠ કરું એક કલાક લાગે મને બધું મંદિર સાફ કરું ભગવાનને નવડાવું કાલ મારા લાલા ને નવડાવું એ પૂજા કરું પછી એમને મલબ આરતી કરું પછી છે ને નામજપ પણ કરું છું મતલબ કેવું તો નહી જોઈએ પણ નામજપ પણ કરું છું એલે ગ મતલબ સવારે ઉઠીને અડધો પક નામ જપ કરું છું માળા ફેરું છું એટલે હ ભગવાનનો પાઠ કરું છું મને ખબ મને શાંતિ મળે છે પછી મે બીજું ગરું કામ ચાલુ કરું
હા મારે પણ એવું છે બાકી હું બધું ઘરનું કામ હામ કરે આઠ વાગ નવ વાગે કામ પ જાય પા હું બધું ભગવાન નું કરું કલાક મ પૂરો ભગવાન ન મંદિર સાફ કરું છું પછ ચોખ્ખું નળ ચાલુ કરીે ને અ બોટ જળ લાવ છું જળતું બધું મંદિર ર ચાપ કરું બધું લોટ હોય બધું પિતામ થી ઘસી દેવું પડ બધું પા લુ કરી ને બધું હછી પૂજા ભગવાનની સજાવટ કરું છું પછી પૂજા કરું છું એક અનુમાન ચાલીસા એમ અનુમાન ચાલીસા પઢી લો દો વગત
હા પું છું હું પણ
સાાચી વા અવાજ ઓછી આવે છે
હા એમ કેવું છું હું પણ હનુમાન ચાલીસાને પાઠ કરું છું
હા એવું હા ઓ બી સારું કેવાય હનુમાન ચાલીસા તમે ગમે તે ભલે આપણેે કામ કરતા કરતા બી આપણે ભગવાન ન નામ લઈએ ને રામ રામ ગમે તે તો બી ઓ બી તમારે શરીર ન કલ્યાણ કરે છે
નામજપ એવી વસ્તુ છે ને આપડણે કામ કરતા કરતા સુતા સુતા આપણે બોલી શકીએ છીએ રાા રાધા રામ રામ જે બોલવું હોય તે બોલો પણ ભગવાનને હા યાદ તો કરો તમે ખાલી લોકો શું કરે છે મુસીબત માં પડે કે દુઃખ દુઃખ આવે તો જ ભગવાનને યાદ કરે છે પણ આપડે એવું ના કરું આપણા સુખમાં પણ આપને ભગવાન ને યાદ કરવા જોઈએ એ ધન્યવાદ કરવો જોઈએ કે આપણને એવી જિંદગી આવીી છે આપણને આટલું સુુંખ આપ્યું છે એટલેજ ભગવાન ન આપણે એટલું પ્રણામ મતલબ એ લોકો એનું કરવું જોઈએ ભગવાનને યાદ કરવું જોઈએ
તમે લઈ લો ને જે આપણે મુ પર તમા કાયમ તમારા કામ કર તો તો તમે આવી જાય ભલે રાધા રાધા રાધા ભલે રામ રામ ગમે તે નામ બોલો ને
મારી પાસે તો પેલું કાઉન્ટર છે એટલે આખો દિવસ કામ કરતી કર
સારું કેવાય ઓ તમારા માટે સારું કેવાય આપણ શરીર ન કલ્યાણ થાય છે આપણે આગળ જાતો પુણ્ય બી મળે છે
તો આપડા હા આપડ આજ બધું કામ આવવાનું છે આપ ભગવાન નું નામ લઈએ ને એજ આપડુ આપણે સનાતન ધર્મ સનાતન ધર્મ આપણે પેદા થયા છે તો આપણને આપણે આપડા ભક્તિ ભગવાનની પૂજા કરીને એનું સન્માન કરવું જોઈએ. એટલે ઘણા લોકો શું કરે છે માનતા જ નથી ભગવાનમાં
સાચી વાત એના માટે ઘણા લોકો નહી માનતા એના માટે તો આપણે બહુ પાપ કહેવાય ને
હા ભગવાન તો હોય જ છે
કરતા હોયને તો સારું કહેવાય
હા પણ પૂજા કરતું કરવી જ જોઈએ તો સાંજે
મા તો બધા નિયમ છે મારા ઘરમે બધા મને બધા જો જોને બધા મા છોકરાનો છોકરી નો સાસુનો બધાનો એવું જ છે બધા સવાર ઉઠે બધા નાહે. ભલે એક પૂજા પાઠ કરી બધા બધા બતી કરે છે અમારે.
અમારા ઘરમાં પણ એવું છે દરેક જેવી ઉઠે ને તે ભગ પૂજા પાઠ કરે. અને નામજપ કરે પછી જ એમનું કામ ચાલુ કરે છે. એટલે બધા નામ જપ કરીએ ને તમે મનને.
ના અમારે તો લાલા અમારા કાનાજી ભી લાયેલા છે એને હવારે. નવડાવું એવું કરું છું નાસ્તો આપું છું બ બપોરે ઉગાળું સસ સાંજ. જે ઉુંંગડા ઈઓ અને. પર કાનાજી નુ ભી બહુ થાય મારે કામ ભગવાન નુને કાના. કરું છું મારા ઘર મે. કરું છું હું પેલું મારા ઘરના જોડે જ પેલા હનુમાનનું મંદિર છે.
હા સારું કેવાય હા. હું પણ એ જ મંગ દર મંગળવારે જાઉં છું હનુમાન મંદિર હનુમાન મંદિર પૂજા.
આપણેે હનુમાન મંદિર શું છે આપણે ભગવાનને પેલા હનુમાનજી તો લોટ બનેએ ને. તો ભી આપે દલીલ. તેલ નાખેને ગુળ નાખે ને તો બી આપણે શરીર આ સારો કેહેવાય હનુમાન માટે.
હા એ સારું હા ને ભગવાન ને ભાવે. પણ મારા કાનાજી માટે, ભોગ ભગવાન એ નથી. હા ભગવાન એ નથી કે. તમે મને આ ચડાવો મને એ ચડાવો ભગવાન આપણી ભક્તિ જોએ છે. પણ સાચા દિલ થી તમે ભક્તિ. પ્રભુ પ્રસન્ન થ‌ઇ જશે તમારા થી પછી લોકો કે છે કે, મારું તો આ. કામ નથી થતું. મારું તો એ નથી થતું. અરે તમે ભગવાન ને યાદ જ નથી. કરતા ભગવાનું નામ જ નહી લેતા.
માં સાસુ એટલા બુદ્ધા એ તો બી તો કરે ને ભગવાનની ભક્તિ. તી એને જોઈ ને તોજ ને બધું શીખવા મળી સાસરા આઇ તો. માં માં સાસુ એટલી બુઢા તો બી રોજ કરે છે ને. ને માળા ફેરે છે એ તો બેઠા બેઠા. રોજ બેઠા બેઠા માળા કરે છે. આપ આપણે આપ. આપણે ચલો કે આપણે કામ હોઈએ. આપણે માળા ના કરીએ. તો આપણે ગમે કામ કરતા કરતા ભગવાન નુ ખાલી નાપ જમી ને નામ જપો ને. તમે ઓ બી સારું કહેવાય.
હા એઉજ તો આપડે એવું નથી કે માલા જ ફેરોજ તમે મોડે થી ખાલી નામ લેવું ને મનમાં. કામ કરતા કરતા તો પણ, ચાલે અને થોડું કામ કરતા કરતા બોલો ને ભગવાન નુ નામ.
એના માટે ભગવાનની તો પૂજા કરવું જ પડે. જરૂરી છે. આપણે શરીર માટે. કલ્યાણ થાય આપણે. આપણે શરીર નુ કલ્યાણ થાય ને ભગવાનની.
જીવન આએપુ છે આપ ભગવાન નો ધન્યવાદ કરવો જોએ.
ભગવાન મારું એવું કર છે. કે ભગવાનને તો તમે. મુસીબત મેં યાદ કરો. તમે રોજ ભગવાનને યાદ કરો ને. તો ભગવાન તમારી મુસીબત મેં. કામ ના આવે તમે રોજ ભગવાનને કરો ને તો તમારે રોજ બા ભગવાન સાત જ સાત જ રહે આપણે જે આપણા હદયમ જ ભગવાન બેઠેલા છે. તમે રોજ કરો તો આપણે ભગવાન હરદયમે બેઠેલા છે.
તો શું? અમે તો બસ શ્રાવણ આવવાના છે. તો એજ છે કે ભ શ્રાવણમાં. મંદિર માં. એજ તો એ સારું ના કેવાય. હું તમને બ શ્રાવણ આવવાનું છે. શ્રાવણ નો ઇંતજાર છે. ક્યારે શ્રાવણ આવે.
હા સાચી વાત શ્રાવણ આવવાનું જ છે, હવે તૈયારી કરવાની જ છે, સોમવાર કરવાના
હા આ વખતે પણ વિચારતો છે, આખો મહિનો ઉપવાસ કરવાનો જોઈએ હવે ભગવાન ની શ્રદ્ધા હા થશે તો કરશું હા ભગવાન તો એમ બી પ્રસન્ન થાય છે, મહાદેવ તો બો ભોલે છે, હા એ જ ત
નો તો સારું કામ હે ઓ કોઈ આપણે એમ ત તો આપણે સારું કામ કેહેવાય ભગવાનની પૂજા કરીએ શ્રાવણ મહિનો કેહેવાય તો બી આપણે સા ત શ્રાવણ મહિનો કરીએ તો આપણે ભગવાનને ઉપર મંદિરે દર્શન કરવા બી ગમે ત્યા મંદિર જેવું સારું કહેવાય બધા દોસ્ત લોકો ભેગા થાય ને
એજ ત એવું છે, ચાલો હા મને પણ સારું લાગ્યું તમારી જોડે વાત ચાલો